હેલો.
હા હાજ.
હેલો હેલો.
હા હા હા તો આવે છે અવાજ મારો આવે છે.
હા.
વરસાદ ચાલુ થઇ ગયો છે એની પાછુ. અમારે અ ને એ થાય ને સવારે એકદમ ખુલ્લું રહી છે પછી બપોર વરસાદ ચાલુ થઇ જાય.
જલસા.
હ છે કંટા જેવા એટલે લાઈક. હ સાંજે મતલબ આખું કાન્ડ ઓફ વેધર જ ચેન્જક સવારેક. ઉનાળા જેવી ફિલાને રાત્રે પછી શિયાળો.
ખાલી છે ને રાત્રે આપડે સુતા હોઈએ ને ત્યારે વરસાદ આવવો જોઈએ.
હા એ તો છે એમ તો ઠંડક લાગે. એવીીઈ મજાહી આવે યાર રોજ રજ તો કંટાળ આવે કોઈ દિવસ ખલ્લું રહેવા જોએ.
હા રુધિર રજ તો ના.
હમ. હણા ડેલી અભ્યા કર કોઈ દિવસ ખાલીજ કે નથી આવ્યો.
અમારે તો બે ત્રણ દિવસ પહેલા મે તને કીધું ત્યારે આવ્યો હતો આ. કાલે ભી નહીં આવ્યો અજ ભી નહીં આવ્યો.
હ ચાલું છે હમ ધ નેપા એમ. એમાં પછી મનેવું બઉુ કંટાળા ખબર એમ સાથે આવી જાય ને ત કે બે ત્રણ કલાક. પણ બરાબર જાડો વરસા રહી ગયા ને. પછી બંધ થઈ ગાય છેમ ત્યારે આ તો એકદમ ધીમા ધીમા આવ્યા કરને આવ્યા જ કરે એટલી જ એમ.
યાર રાત્રે વરસાદ આવે ને તો બહુ મજા આવે મસ્ત ખ આવે.
હ આવ કોઈ ગ. જો અમારે ટેરેસ પર ક ઊંઘો આવે તો મજા આવે અવાજ ને. આટલે ઉપર વધારે ઠંડક રહી નીચે કરતા.
તમે ટેરેસ ઉપર તો પેલું લગાયેલું છે ને ઉપર.
હમ છે એટલે પોત્ર પણ ઉપર મા ભાઈ હું એટલે મેં નીચે જું.
બરાબર.
ગ ઉપર મને બહ ઘંટા એમ ખુલ્લું ખુલ્લું રહી નેુંઘવાની મને મજા નહીં આવેટ બુ એમ.
ઉપર જ મજા આવે.
મ બૂની મજા ખુલ્લા માં કોઈ વાર કોઈ વાર એટલે સુઈ જામ મજા નઈ આવે કોઈ વાર.
જેસી જીસકી સોચ.
એતો છે. ગવા એટલે એકલો આમ તો મળે એટલે એટલે મા ભાઈ એટલે નથી મ કોઈ ખડાડ ખુલ્લા મોગવાનું જો કે એટલે આટલે નહ ગમે એટલે લક વ ચાલ બીજું બી માત કરીે. મે બ કફ્યુઝિંગ હ થોડું. સો. હમ કઈ પૂછું મને કઈ ભ એમમ ટાઈમ ચાલખાણા કઈ બેસી
અવે ઉખાણા એવું બ તો કે છેન સબ તો મુજે નહી આત હતા?
ડ્રાય દે કર?
મતલબ આવડે પણ એ સાવ નાના છોકરા જેવું.
અરે યાર મે જે હા એ તો છે પડ મજા આવે નહી બસ યાર
જો હું તને એક સવાલ પૂછું?
હા.
એ આખી દુનિયા માંથી મતલબ આખી દુનિયા બધી વસ્તુ આવી ગઈ બરોબર
હા.
એમાંથી તારે કોઈ એક જ વસ્તુ ચેન્જ કરવી હોય જે ચેન્જ થઈ જાય યુનિવર્સલી. તો તું શું ચેન્જ કરે?
મતલબ કોઈ બી એક?
કોઈ બી કોઈ બી કોઈ બી નાની મોટી કોઈ બી?
જો એટલે એમ સ્કેલની મેં વાત કરું મતલબ મેં કોઈ વસ્તુ ને ડિસઅપિયર કરી શકું કે કોઈ વસ્તુને લાવી શકું એવી રીતે ના ચેન્જ ગણા મતલબ આવશે મતલબ
હા હા થશે ચેન્જ એક એક ચેન્જ તારે કરવાનો છે આખા વર્લ્ડમાં.
હમ જો એ ઓલરેડી એક જોયલું છે, વિડીયો મતલબ તે એમાં એ મતલબ ભારે કે કે એ છે ને કોર્ટમાં જઈને જૂઠું બોલશે એટલે એ નહી નહી સોરી આ તો ડિફરન્ટ છે પણ આમ હા .
હા વિચાર વિચાર ટેક યોઉર ટાઈમ.
કોઈ બી એક વસ્તુ હા? ડિફિકલટ ક્વશચનસ એમ વિચાર દસ પંદર મિનિટ નીકળી જશે.
અરે મેં આ રીલમાં જ જોયો હતો.
હા, અ તારા અંશ તારા રેડી છે મતલબ તું.
નહી મેં રીલમાં જોયો તો હું કોમેન્ટ વાંચતી હતી.
બધું બો ડિફરેન્ટ ડિફરેન્ટ દરેક કોમેન્ટ . વિચારી શકુંની હા. મે બી લાઈક. આડ ન લાઈક આમ તો જોવા જઈએ તો બઉ બધી વસ્તુ ચેન્જ કરવા જેવી છે. એક જ વસ્તુ
પણ ને બહ બધી ચેન્જ કરવા જેવી છે પણ તારા પરસ્પેક્ટિવ થી. અ શું ચેન્જ કરવું જોઈએ?
મારા વિચારો વસા એમાં તમે ડાયરેક્ટ તો જવાબ નહી આપી શકું તમને.
ઓકે ઓકે.
ના તને વોટ્સઅપ પર મોકલી આપા એટલે યાદ આવે વિચારી ને પછી.
ઓકે.
હમ પછી અચ્છાં એક સવાલ પૂછ એક બહુ મસ્ત છે ઇન્ટરેસ્ટિંગમ વિચાર છે હ. જો એક ટાકી છે પાણીની, બરાબર? તેમાં એક નળ દ્વારા પાણી આવે છે અંદર, બરાબર ને એ એ નળ માંથી એમ દર એક મિનિટે પાણી ડબલ થાય છે.
હમ.
બરાબર, તો ને એ ટાંકી ભરાતા એક કલાક લાગે છે.
હમ હમ.
તો એ હાફ ટાકી કેટલા વારમાં ભરાઈ જશે એમ?
અરે યાર.
આવા ક્વેશ્ચન છે તો એક્ઝામમાં છોડી ને આવુ.
બહુ સિમ્પલ છે. એકમ એકદમ વિચાર એકમ ઈઝી છે. આવડી જશું તને.
ઓકે ટાંકીની અંદર એક આખી ટાંકી ભરાતા
એક કલાક લાગે.
તો અડધી ટાંકી ભરાતા અડધો કલાક લાગે.
ના અડધા કલાક ના લાગે.
તો?
રોંગ આન્સર જ વિચાર વિચાર.
અરે યાર.
એ નળમાંથી દર એક મિનિટે પાણી ડબલ થાય છે.
દરેક મિનિટે પાણી ડબલ ?
હમ.
એક તો મારે મારું મગજ ચલાવવું નથી અત્યારે.
અરે જેને એકદમ આન્સર આપી દે એમ.
મતલબ સોલ્વ કરવાની ઈચ્છા નહિ હતી.
આવ ચાલ મે તને કહેવું જો ઓગણસાઠ મિનિટ પર. ફુલ હાફ થઈ જાય. ખબર પડી.
ઓકે હા પડી ગઈ.
હમ પાણી ડબલ થાય.
હા પડી ગઈ પડી ગઈ પડી ગઈ.
હમ આલસ સવાલ છે ને સાતમા ધોરણ માં હતો ખબર ઇંગ્લિશની બુકમાં. તને તો યાદ નહી હશે, મને મતલબ સર પૂછેલા. સરે મતલ સવાલ પછે લ તો સરે પેલા તે માઈ વાગે લ એ ગમે એ દિવસે બધે બધા બુક બંધ કરી દો એમ પછી સારા સવાલ પૂછ્યા. મે બહુ ગણવા લાગલા એમ. એક મિનિટમાં પાણી નીકળ્યા પછી એના ડબલ કર્યું ચાર ચાર ના આઠ એ કરતા. જેટલું મેં વિચારી શકી તે રીતે કર્યું પછી સર છેલ્લે આન્સર રિવીલ
હા યાર સારો આન્સર સારો ક્વેશ્ચન છે, હું આરુન પૂછીશ.
તે દિવસ મને યાદ રહેલો.
હું મારા બાઈને પૂછી સવાલ.
શું આળસવા.
હા તોહ ભાઈ બે ત્રણ દિવસથી મને કહે એ મને ઉખાણ પૂછે તો મને તું મને હવે પૂછે.
અરે અરે. જો મેં તને કેમ તે પૂછ એને મોસ્ટલી તને ખબર જ હશે. પણ આમ જો એટલે આમ પેલા આવી કે પ્લેન જાતો હો ખબર તો ને. તેમાંથી એક ઇંચ પડે, તે ખબર છે તને. તો તેમાંથી જો એમાં કેવું કે પેલા એક પ્લેન જાય તેમાંથી ત તણસો બસો ઇંટ છે તેમાં એક ટ નીચે પડી જાય તો કેટલી બચે એટલે ઓબ્યસ ચાન્સીસ? માઇનસ કરને બોલી દેશે બરોબર, પછી એને બીજા સવાલ પૂછ. કે પેલા જંગલ વાળો નઈ એટલે જંગલ વાળો પેલા ફ્રીજ વાળું પૂછજે, કે ફ્રીિજમાં હાથી મૂક એ હોય કેવી રીતે મુકે
તો એને આવડે, આવું બધું તો એ મને પૂછે.
લ અ મતલબ બ મસ્ત મ પૈચલે મતલબ. એમ આખું એું પૂછ્યું જનું છેલ્ એક માણસ એમ નદી એમ ક્રોસ કરશે એમ. પણ એ ક્રોસ નહી કરીશેકે મરી જાય કે કઈ બી રીતે મતલબ કેવાનું કેમ એવું થાય એમ. પછી એ બહુ છે પી લગાનું જે વિમાન. ઈંટ પડે ને તને ખબર પડેલી એમ.
હમ.
બો ભારે છે.
આવું કાલે બને આવું કાલે એને બ બનાવી બનાને પૂછ્યું હતું. મ કે એક ભાઈ છે, એમની બે વાઈફ છે કઈ રીતે? તો એક ભાઈ છે મતલબ અરે એણે બનાવીને પૂછ્યું તું કઈ બી ગાડા જેવો.
હા કની પુસ્તક વા મે
તો મને એક ભાઈ છે એમ બી બે વાઈફ છે કઈ રીતે? તો મેં કીધું મતલબ એક જેન્સ છે. એની બે વાઈફ છે.
હા.
તો કઈ રીતે એમ તો મેં કીધું, મુસલમાન હશે.
હા.
તવેના. નથી પણ તો બી એની બી વાત છે તો મેમાં કીધું રાધા કેવું કોઈ હશે.
હમ્મ.
તો કે ના તો બી નથી તો બી એ. વાય છે એ રીતે પવન કે. એવી પેલી વાય પહેલી વાય હતી.
હા.
તો. એની જોડે એની જોડે એને લગન કર્યા પી એ ઓલી વાઈફે એને ડડીિવોર્સ આપી દીધો. તો ઓલા એ બીજા લગ્ન કરી દીધા પ પહેલી વાર પેલી વા મને એવું થયું કે મે તો ખોટું કરી્યું તે પાછી આવી ગઈ એટલે એ ફરીથી પાછા લગ ગ એટલે બે વાગ
એટલે. મતલબ કછ સેન્સ ન છે.
મને કે હવે. આ આ લોકો ના બાર છોકરા થઈ ગયા.
હા હા.
બોલ કઈ
હા એટલે મને પૂછે છે એટલે કઈ નઈ આવ મતલબ છોકરા થી ગેલ થઇ ગયો હો એમાં એટલે
તો કે બોલ આવું કઈ વસ્તુ છે.
છું.
આ કઈ વસ્તુ છે મતલબ વસ્તુ છે એક જેમાં એક હસબન્ડ છે બે વાઈફ છે. અને એમના બાર છોકરા છે. તો ત્યાં કઈ વસ્તુ છે?
એટલે મારે કંઈ સમજ મતલબ એજ છે એટલે લાઈફ. એક વાઇફના છ છોકરા હશે અને બીજીના છ.
એવું નહી. એવું ફિક્સ નહિ બાર છોકરા છે. એટલું ફિક્સ છે. એક મતલબ એક વસ્તુ છે. એના એમાં એક હસબન્ડ છે બે વાઈફ છે તેના બાર છોકરા છે. તો કે બોલ હવે આ કઈ વસ્તુ?
વેઇટ વેઇટ ઉભ રે ઉભરે. હા ની નીની ખબ પયડી ચાલ બોલ કેવી રીતના?
અરે! ઘડીયાર.
હા. ઓ હો હો! અરે હા! તો બ‌ઉ મસ્ત છે.
ક્યા આવું ગાંડા જેવું કંઈ બી બનાય બનાય.
અરે! આ તો એક્ચુલી સારો સવાલ છે ને? વિચારવા જાય તો એટલે જરાક. કેમ સારો મો બો મોડીફાઈ કરવો હતો જરાક.
એને કંઈ બી ગાંડા જેવું. પૂછી લીધું પછી મને કે તું મને કે એક તું મને એક. પૂછ મેં તને આટલા બધા પૂછ્યા. તમા એને પૂછ્યું એ મે કીધું તું ગમે એને પૂછીને એન જવાબ લઈને બતાય.
હા.
કંઈ બી બનાયને પૂછી કહી દીધું. એ હજીસુઈ જવાબ જ ગોતે હે.
શું છે સવાલ? સવાલમાં પૂછ્યું તું એ?
મેંયે એવું કીધું તું. એક મગફળી છે. એની અંદર ચાર દાણા છે ઘણીન આવી કઈ વસ્તુ?
એક હું સવાલ શું?
એક એક મગફળી છે. એની અંદર ચાર દાણા છે.
હા.
આવી કઈ વસ્તુ?
ખબર ની હવે હશે એતો તારા ભાઈ હોય. મા મે ઘણા બધા હે આવા એટલે ટો ફ્રી ગર્લ્સ બધી. મને યાદ કરું તને પૂછું હે કોઈ. હમ્મ. હા ચાલ. એક સવાલ છે. એતો તને મેબી ખબર હોય તો ખબર હોય ખબર ની હવે એમ એક વસ્તુ છે.
હમ્મ હમ્મ હમ્મ.
જે બધા પર જ પયડુ છે એમ.
હમ્મ.
હું હતુ હવે તુ આન્સર આપે હાલ.
એજ વસ્તુ છે જે બધા ઉપર..
પયડુ છે એમ.
પડ્યું છે?
હા.
બધા ઉપર શું પડ્યું હોય?
વિચાર વિચાર
હમ્મ. પતા નહી.
બબબસ ટ્રાય તો કર ગેસ તો કર. કાઈ ની મતલબ એમજ ડાયરેક્ટ
શેમ્પુ બધા ઉપર પડ્યું હોય.
શું?
અ યાર શેમ્પુ
ના શેમ્પુ પર બી વયડી છે પાણી ધરબી પયડી છે.
પાણી પર પ્રકાશ
પ્રકાશ પર બી.
પ્રકાશ અંગલ નહીં પ્રકાશ સનલાઈટ.
શું.
એમ નજર નજર.
નજર પર બી વયડી
અરે યાર. નહી ખબર કઈ દે.
આ નામ નેમ